હમ હા હા બોલો
શું કરો છો.
બસ અહિયાં ઘરેથી નીકળીએ છે, હવે એવું વિચારે છે, ક્યાંક ફરવા જઈએ. તમારે આવું છે.
છે, જોવા જવું છે.
હવે કઈ મૂવી આવી છે, છેલ્લે મને ધ્યાન નથી મેં બે વર્ષથી મૂવી નથી જોઈ.
ઓહો આટલું તું આટલું તું એટલું કમાવો છો કે મુવીઝ નો ટાઈમ નહી.
હા એટલે હું એકચુલી મૂવી બહુ ઓછી જોઉં છું. બીજું મને મૂવીમાં ઓછો રસ છે.
અ હા. તો કશું નહી ખાવા જઈએ ચાલો રેસ્ટોરન્ટમાં.
અ એ તો બરાબર છે. પણ પછી જઈને આવીશું જેમ કે આપણે ચાર પાંચ જણા છે, બરોબર. અને પછી ખાલી. જઈને અડધો કલાક કલાક અહીં પાછું રિટર્ન આવું એના કરતાં પછી કોઈ સારી જગ્યાએ. અ કોઈ મોલ છે, કે કોઈ ગાર્ડન છે. કે પછી જો મૂવીનો. પ્લાન હોય તો મૂવી તો મને ખ્યાલ નથી કોઈ નવું મૂવી કયું આવ છે જો તમને હોય તો કહો કંઈ સારું છે જોવ જેવું છે મુવી
હા મોલ બી અમદાવાદમાં તો બહ બધા મોલ થઈ ગયા છે અત્યાર તો પેડયમ પરિડમ જઈ શકીએ છેએ આપણે પેરેડિયમ થઈ ગયું અલ્ફા થઈ ગયું
અમદાવાદ અમદાવાદ ઓકે બરાબર છે. એટલે મૂવી માજો તમને ધ્યાન હોય મોલ
ફન બ્લાસ્ટ ભી જઈએ ફન બ્લાસ ભી થઇ શકે હા ના એ તીન ચાર બ્રાન્ચેસ છે એમની તો સિંધુ ભવન છે એસ જી હાઈવે છે અને
ઓકે અને મૂવી માં કોઈ સારું મૂવી છે તો આપણે કદાચ આજે નહીં તો પછી ક્યારેક જઈએ એવું
હા મુૂવી આવી છે ને અક્ષય કુમાર ની નહ વેલકમ આવી છે
ઓકે બરાબર. ઓકે વેલકમ ઓકે ઓકે.
સારી છે, અને એના પેલા જો ટ કોકટેલ આ કોકટેલ ટુ એ બી સારી છે.
ઓકે. બરાબર છે, તો તમે છેલ્લે કયું મૂવી જોયું હતું.
હા ચલો ખબર નહ પણ જોયું છું એ. અમે તો મહિનામાં એક બે વાર તો જોઈએ જ છીએ મૂવી સારું હોય કે ના હોય ચાલે
થોડો ટાઈમ પાસ થઈ જાય અને મનોરંજન થાય મજા આવે એમ
હા એમ હા એ નહી આરવલ તમે આરવલ જોય છે આરવલ
હમ્મ લગભગ મેં છેલ્લે સેતુ ધામ જોઈ રામ સતુ સોરી રામ સતુ એના પછી થી કોઈ મૂવી જોઈ નથી
ના ના આમ તો એ સ્વાગત મોલમાં અ બી સારા હોય છે સ્વાગત મોલ નો સિનપ્લેસ છે એ બી સારું છે આર્વલ છે અને પછી એનવાય નહી અજય દેવન ન એડવાય સિનેમાઝ એ બી સારો છે અમદાવાાદમાં આટલા બધા થઈ ગયા છે રોજ નઈ રીલ જોવ કે રોજ કઈ કઈ ન ખુલે જ છે હ મલ્ટપ્લેક્સસ. અને આવી સ્ક્રીન અહિયાં એ સ્ક્રીન છે અહિયાં એ સોફો છે અહિયાં ડબલ સોફો છે અને અહિયાં એ સુવિધા છે અને અહિયાં પોપન ફ્રી મળે છે એજ કામ છે.
હા સાચી વાત છે મેં છે ને છેલ્લે સેતુધામ તો નહીં એની પછી હમણાં પેલું અ શું કે ન ન ન ન ન આ છેલ્લે આપણે પાકિસ્તાન મીની પાકિસ્તાન મને બતાવ્યું ને એ ફિલ્ મારી મારા ફ્રેન્ડ જોડે હું જોવા તો તો બંને ભાગ એ નામ હું તો ભૂલી ગયો છ શું નામ હતું હાનું રણવીર બળું
ધુરંદર
હા બસ બસ ધુરંદર એ એ જોયું તું મેં સારું છે કેમ કે હું જોતો નથી એટલે મને નામ પહેલા મને બહુ ક્રેઝ હતો મૂવીનો લગભગ કોરોના પહેલાં કોરોના પહેલાં પછી બધું થોડું ઓછું કરે. મ કે હવે એટલું ટાઈમ રાત્રે હું કાઢતો નથી કેમ કે ટાઈમથી સુવાનું ટાઈમ થી ઉઠવાનું રાત્રે ઉજાગર કરી મતલબ નથી એટલે બીજુ કઇ ની
ના ના એ ધુરંધર મેં નહી જોય પણ મને આટલી માળ વાલી મવી પસંદ નહીિ એટલે ધુરંધર મેં નહી જોઈ અને એ મેન તો શું સાડા ત્રણ કલાકની મુવી હતી તો મે ના બાબા હ કલા ના
હા એટલે મેં છે ને હું નહતો જવાનો પણ મારો ફ્રેન્ડ વારંવાર ફોન કરતો હતો પછી ટિકિટ લઈ લીધી એણે અને કે તે જો મને ફોટો મોક્લ્યો વોટ્સએપ પર મને કહીજો મેં ટિકિટ લઈ લીધી છે અને આપણે આજે જવાનું જ છે ફાઇનલ એમ તો પછી મેં કહ્યું કે રાત્રે તો બહુ મોડું થશે તો એક વાગ્યો તે એ દિવસે પણ પહેલો પાર્ટ જોયો ને ત્યારે તો મજ પછી બીજો પાર્ટ બી આવે તો બીજા પાર્ટ વખતે તો મેં ના જ પડી ઘસી તો પછી ઘરે આવી ગયો પછી સી ટિકિટ કરાવ હતીીને ઘરે આવી ગયો તો એમના મેં કીધું તાર ભત્રી જોડે જતોું એ લોકો પેલા જતા હતા વચ્ચે બેચાર મવી ત પછી મેં કીધું નહી આવું નહી આવું નહીં આવું પછી ઘરે આવી ગયો એટલે પછી થોડું એને બ ખરાબ લાગે એટલે મેં વિચારું બી હવે રોજ ક્યાં જવું છે. એટલું ગ બાકી એ સારું હતું બંને હ સારું છે મજા આવે જોવાની એટલે સારું એવું બનાયવું છે મુવી
ના ના
તમે તમે પર્ટિક્યુલર આમ કોઈ હીરો હિરોઈન હોય કે કોઈ સ્ટોરી એવી હોય કે કેવી ફેમિલિયર ફિલ્મ કેવી જો હોય
ના ના મને આવું નહી એ ધુરાંદર નહી જોય પણ મને તો આ ગુજરાતી ફિલ્મો બહુ બધી ગમે છે એ બધું ગુજરાતી ફિલ્મ નહી એમાં લાાઈટ કોમેડી અને બહુ સારી હોય છે. આ બોલીવુડ તો બોલીવુડ તો ગુજરાતી મુવી મને બહુ સારી લાગે છે
હા ગુજરાતીમાં છે ને એક અલગ જ મજા છે આમ સાંભળવાની મજા આવે ને એક લોકોગની સ્ટોરી આખી અલગ જ હોય, ગુજરાતીમાં
હમ
જેમ કે આ ગુજ્જુ છે પછી કેવી રીતે જઈ શ્રીતમ ભટનાગર ની સૌથી પહેલા આઈ તી અને પછી ગુજરાતીનો ક્રેઝ આગળ આગળ ચાલુ રહ્યો એ રીતે પછી એક મૂવી કઈ હતી પેલા ત્રણ છોકરા વાળી હતી ને લાસ્ટ અહહ કોલેજ વાળી કઈ હતી મૂવી એના પછી વધારે ક્રેઝ આવ્યો અનેનો છેલ્લો દિવસ
છેલ્લો દિવસ
હા છેલ્લી દિવસ એ બહ સરસ મુવી હતી એ બધી મૂવી જોઈ અમે પણ હવે સમજો ને કે મેમે કીધું ને કોરોના પછી બધું ઓછું થઈયું ન ય તો્યટ ખાસ કરી કામ જ એટલું હોય છે રાત્રે લગભગ દસ વાગે પહેલાં કામ પૂરું કરી દેવા પછી સવારે વહેલાં ઉઠીને એવું હોય તો કામ કરવાનું નહી તો જે બી આપણે રૂટન છે એ પ્રમાણે ચાલે છે ચલે ઘરો
હમ હમ
તમે શું કરો છો આજે
કશું નહી એજ રોજનું કામ ચાલે છે શું.
ઓકે હા એટલે મે એકદમ ફ્રી હતા તો જતા તો બહાર કંઈ મોલમાં કે મૂવીમાં એટલે મેં કીધું જે એમ તમે જો સાંજે છ વાગ્યા સુધી ફ્રી હોવ તો જતા આઈઓ
હા સારું ચાલશે હું તો કઉં છું કે અમે આપણે ફનપ્લસ જઈ શકી કે છે, અને શોર્ટસ છે સ્પાર્કલ છે. એવી સારું છે.
બરાબર
હમ્મ અનેને અત્તયારે ફો ખુલ્યું છે, એ બી સારું છે, હ
શું છે?
ફંગરીટો ત્યાં આગળ ને થીમ ચાલે છે. અને એને ફંગેટોને બાજુમા, પતા આજકાલ એ એ નયુ શું ખુડ્યુ છે. એ તમને ખબર છે, એ નહ છોટી છોટી ગાડી નહી હોય છે, આપણે જે બચ્ચા ખેલતા હોય છે. રિમોટ વાળી ગાડી થી.
હમ, હમ બરાબર
ને ટ્રેક એક ટ્રેક વનાયા છે, એમને અને એમાંથી ગાડ ગાડી કાઢવાની છે. અને તમે તમને રિમોટ થી ખેલવો છે.
ઓકે એ રીતેે છે.
હા એ બી બઉ સારું છે ત્યાં પબ્લિક જોવો તો આ હા, હા મજા આઈ જાય છે. અરે અને પ્રઇઝ જોવો તો લો લો અરે આ એટલી વધારે ને લોકો જોવો તો પાગલ થઈ ગયા છે બિલકુલ ગાંડા અચ્છા અછ હા સચી મે અલ એક કલાક આઈ થિંક આઠસો રૂપયા હજાર રૂપિયા એક મેમબર ના
ઓકે હા હા હા હમણાં કંઈક એવું મેં જોયું છે કઈક શું હતુ, વચ્ચે મારા ધ્યાન બાર નીકળી ગયું મને ફ્રેન્ડે જ કીધું તુ કે પૈસા આપડે આપી ને કઈક કઈક રમવાનું હોય છે, કે, શું? હોય છે. એવું કંઈક છે, એક કલાક નું જેમ કે બોક્સ ક્રિકેટ હોય છેને
આમ હા, એ બોક્સ વ્રિકેટ ના એ બોક્સ વ્રિકેટ તો બિલકુલ અલગ જ છે. એમા, તો શું એ જે બુલડોઝર નહી, હોતી વચ્ચેને ટોઈઝ વાળી બુલડોઝર આમ એ રિમોટથી ચાલતી હોય, છે. એમાં તમે મળ ભરો આ મટ્ટી, ન મી્ટી ભરો ત્યાં આગળ લઈને ત્યા આલો મતલબ આવી મતલબ મતલબ અને લોકો ગાંડા જેવા છે. એ એના ખેલવા માટે અરે
એટ એટલે આ કેવુ કહું કે, જેમકે પર્ટિક્યુલર એક જેમ કે શું કહેવાય બુલડોઝરને આ બધા જે પર્ટિક્યુલર બહાર જે વર્ક થઈ રહ્યા છેને, એમ મજૂરી વર્ક છે, બરાબર લેબર વર્ક છે. હવે એની ગેમની અંદર આ લોકોએ ચેન્જ કરી દીધું કે ગેમની અંદર લાવ દીધું આ આપો ઇજ્જાતનો પ્લાન કે ભઈ ગેમમા કન્વર્ટ કરી દીધુ, કે ભઈ ગેમની જેમ તમે એને રમી શકો કરી શકો એ રીતે એટલે લોકો એક્સાઈટ થાય નાના છોકરાઓ છે, કે મો
હા, અને ઇન્ફલન્સ અને ઇન્ફ્લુએન્સર શું એને પ્રમોટ કરે છે.
ઓકે એટલે આ રીતને કંઈક નવું એમ. પેલા સમજો કે આવી રીતે રોડ ઉપર કયુ, વર્ક તો કોઈ ના કરે પણ ગેમને લઈને હોય, ને તો થોડું એક્સાાઈટમેન્ટ હોય કે ભી મજા આવે એમ ક્યારેક ક્યારેક માઈન્ડ ફ્રેશ થાય એવું એટલા માટે તો તમે તમે અમદાવાદમાં કેટલા ટાઈમથી રહોજો.
હા બાર બાર સાલથી બાર વર્ષથી,
ઓકે બરાબર. હ અને હમણાં તો તમારું શું કેહેવાય એજ્યુકેશન તો બધું પૂરું થઈ ગયું ને
હા એજ કે મારા પૂરું થઈ ગયું
ઓકે એટલે ફ્રીલાન્સિંગ જ કર એ પેલા જોબ કરતા હતા
હા મેં બે વર્ષ જોબ કરી પણ એ તો હુંબેક જ શીખાતીતી ના
સુશી કોર દા હતા
એ ગણિત નહિ હોય? હા એ જો એ જો નાના જો છોકરા હોય એના હા એ શું એમાં જ કરે છે દિમાગમાં જ કરે છે.
ઓકે સારું વાંધો નહી તો જો એવું હશે ને આપણે જવાનું થશે તો હું તમને કલાક પહેલાં કોલ કરી શકું તો આપણે જઈએ બબર ને. હાલ્લો હલ્લો